હાલો.
જય માતાજી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
બસ બોવ સ મજામાં તમે?
બરાબર બરાબર
હમ બીજું બોલો બીજું
તો કોઈ નય બસ હવે બેઠા છે, તમે બોલો?
બસ અમે બી બેઠા છે, આ જમી કરીને પરવારીને નવરા પડ્યા જમી લીધું દાળ, ભાત, શાક, રોટલી બનાઈ મેં જમી લીધું છાસ ને બધું છોકરાઓ બી જમીને ગયા એન પપ્પા બી જમીને ગયા બધા ચક્કર મારવા ગયા એટલા મેં કીધું ચાલો એક આદ ફોન કર લગાઈ એટલે હવે તમને ફોન લગાવ્યા આપણે બી તો થોડુંક રિલેક્સ જોઈએ ને માઇન્ડમાં એમ
હા બરાબર બરાબર વાત તમારી શું કેતા તમે પેલા ફોન પર
હા હા.
જમવાનું એકાદશીનું
હા મેં કેતીતી કાલે અગિયારસ છે, તો આપણે શું શું બનાવીએ એમ તમે આવો મારું ઘરે જમવા હું તમને ઇન્વાય હું તમને આમ શું કહું એક હું તમને એમ આપું છું એમ તમને જમવા બોલાવું મારા ઘરે આપણે જોડે જમીએ એવી રીતે ચાલો આમંત્રણ આપીએ એકબીજાને આપણે
હા બરાબર પણ હવે મારે તો કાલે તો સેટ થાય એવું ન થી મારે બહાર જવાનું છે, એટલે જોઈએ કદાચ બહાર જવાનું થશે અને એડમિશન નું બધું છે. એ તો પતી ગયું છે, પણ હવે શું ચાલુ થાય છે, બધું આખી રીત શું છે, જોવા જવાનું છે.
પણ નામ તો ચાલે ને એક ટાઈમ જમીએે રાત્રે તમે આવો તામે થાકીને આવશો એટલે હું બનાવી લઈશ ફટાફટ તમે જે તમને જે ભાવે એ નહીં તો પછી હું મારા રીતે બનાવી દઈશ ફરાળ આખો દિવસનો
ના એ તો હવે આવામાં બી અમને તો મોડું થઈ જશે લગભગ બારેક જેવું આવી જશ તે બહાર જવાનું છે, ને એટલે નહી થાય છે એટકે નહી તો હું તને ના ના પાડતી બરાબર વાત તમારી.
હમ તો બપોરે જમીને જજો ને એવું કરો સવારે આપણે જમી દઈએ.
ના સવાર તો નહી
હમ સબ હા તો પછી તમે એવું કરો તમારી તૈયારી કરજો હું તમારા માટે સાબુદાણાની ખીચડી ને બટાકાનું શાક ને રાજઘની પુરી ફરી એમ હું આપીશ ટિફિનમાં એવું હશે તો તમે તમ તમારે તમારી તૈયારી કરજો અને હું એ તમારા માટે ટિફિન બનાવી આપીશ બરાબર
જોઈએ હવે કેવી રીતનું સેટ થાય છે પેલે સાઉદાણાની ટીકી કે આવડે તમને કેવી રીતના બનાવે છે?
હા સાબુદાણા ની ટિકી સરસ થાય છે આપણે સાબુદાણાને આપણે રાત્રે પલાળી નાખવાના. પાંચ છ કલાક જેટલા પલડે ને એટલે ફુલાઈ જાય ને પછી ધોઈ ને એકદમ કોરા કરી નાખવાના બી પછી બાપ બટાકાનું કુકર મૂકી બટાકા બાફી લેવાના. પછી બટાકા બફાઈ જાય ને એટલે આપડે અંદર સાબુદાણા અને બટાકા મિકસ કરીને પછી પી અંદરનું આદુ મરચાની પેસ્ટ થોડોક મરી પાવડર સિંધો મીઠું સેજ ન જેગર લીંબુ ન રસ તે ગળિયું ખાતા હોય તો સેજ ખાંડ પણ ખટાસ સરસ હોય ને તો મજા આવે ખાવાની એમ પછી એકદમ બટાકાનું પ્રમાણ વધારે લેવાનું અને સાબુદાણા ઓછા લેવાના એટલ પેલા મેશ થઈ જાય ને તો ટિક્કી બંધાય ને એમ.
અચ્છા એવુ બરાબર બરાબર
તમે ખાતા હો તો મતલબ તળીને ખાતા હો તો તળીને નહી તો પછી ધીમાં તાપે શેકી ને પણ આમ તો જનરલી સાબુદાની છે એટલે તળવી જ પળે કારણ કે શેકાય તો નહીં સાબુદાણા એટલે પછી તળી લેવાની સરસ થઈ જાય પછી આપણને ભાવે એવી ચટણી બનાવી લેવાની ઇમલીની ને ખજૂરી લીલીની ચટણી બનાવી. પછી એમની જોડી જોડી ખાવાનું બહુ સરસ લાગે, ખૂબ ટેસ્ટી એટલું સરસ લાગે. આદુ મરચાં ની ફેમસ ચાર થોડા તીખા લેવાના એટલે શું આપણને તીખાસનું પ્રમાણ વધારે હોય ને તો ભાવે એમ. થોડું તીખું હોય તો ઉપવાસમાં તો શું થોડું તીખું હોય તો સારું લાગે ને કેમકે, આખો દિવસનો આપણું અપવાસ તો મોરું મોરું ના ભાવે. એટલું થોડુંક ટેસ્ટી બનાએ. તો સરસ લાગે થોડું એવું હોય તો જીરા પાવડર શેકેલું જીરું પાવડર હોય ને એ બી નાખવાનું, તો ભી સરસ લાગે મરી ડળેલી. મરી પાવડર નાખવાનું, જીરું પાવડર નાખવાનું, એટલે સરસ ટેસ્ટી ટેસ્ટી બહુ સરસ લાગે એમ.
અચ્છા બરાબર હવે અમારે આ વાયફાઈ નું બી આખું તકલીફ કંઈ બાપરે કોરે કેમ કે, ચાલુ બંધ ચાલુ બંધ થતું હતું ને તો એ બનાવવા આપ્યો, એ બનાવીને. ગયા ને હમણાં ફ્રીજ નું થોડુંક કામ હતું, ફ્રીજ ઠીક હતું ફ્રીજ ખબર નહીં કે એમ ઠંડક નથી, ઓછી હોતી એમાં તો પછી એ બનાવું એ બનાવાળો ભાઈયા એટલે બપોરે ઊંઘ્યા જ નથી અમે લોકો થોડું આરામ કર. કર્યું અડધો કલાક જેવું પછી હવ હવે જોઈએ હવે રાત્રે હવે જ ઊંઘી જઈ સુધી તો શું ક કાલે બી જવાનું છે, ને એટલે જોઈએ કેવી રીતના થાય છે, બધું
એ હા તમે તમારે ભલે જજો, હું તમારે ટિફિન, બિફિન બનાવીને ઘેર આપી જઈશ. તમારે જે તૈયારી કરવી હોય, એ તમે કરજો હું. ટિફિન ની ચિંતા કરતા નહી, હું તમને સરસ એકદમ ટિફિન બનાવીને. સ્પ્રેડ તૈયાર કરીને આપી દઈશ. તમે અત્યારે જરાય ટેન્શન ના કરશો.
એ હવે ના ના ચાલશે. તમે ના બનાવતા.
ના એવું હસે તો કાલે રાજગરાની પૂરી આઈ કરી આપીશું તો પછી કંઈક થી ચા લઈ ને પી લેવાનીને રા ઝઘડાની પુરીઓ ખાય તો પેટ તો ભરાઈ જાય ને એમ ક્યાંય.
ના ના તમે એવી તકલીફ ના કરો, ચાલશે આપડે બીજા કોઈ દિવસે. કરીશું ગોઠવીશું આખું કાર્યક્રમ બધા ભેગા મળીને એમ ભી.
હા એ તો બરોબર છે, પણ તો ભી ગમે છે. ને આ તાર તકલીફ ના લેશો તમે તમને રેજે. જ્યાં જવું હોય ત્યાંની તૈયારી કરી. ને હું તમને ટિફિન વિફિન બધું પહોંચાડી દઈશ, એ હશે નેતો
ના, ના તમે એટલી બધી મહેનત ના કરશો ચાલશે, અમને
તો મહેનત, તો શું હવે આપણેે બે જણ તો છીએ મારું તમારું બે માટે તો બનાવાનું છે. અમારે આખું ઘર નહીં કરતું હું એક જ કરું છું,
અચ્છા તમે એક જ કરો છો, તમાર સાસુ નથી કરતા.
ના એ નહીં કરતા આ બે માટે કેટલુંક બનાવાનું. આપણે બેઝણનું બનાવીને ખાઈ લઈશું.
અચ્છા એવું તો તો તમને હવે કાલે બબે રસોઈ થશે, નઇ એક તો સેમ. પણ સાદું ભોજન અને બીજું તમારું ફરાળી નહીં.
હા એ તો અમારે કાયમ એવું જ હોય છે, બે ભોજન તો થાય જ. કારાણ કે મમ્મી ને તો શું ભાત વગર ચાલે ને એટલે પછી ભાત ના બદલે મે મો રહ્યું બનાવી દે એટલે મનેને મમ્મી ને તો મોરૈયા વગર ચાલે જ નહીં હું ને મમ્મી અમને બે મોરૈયો ખાઈ અને છોકરાઓનેને પપા જે કે એ બનાવી દેવાનું
હા પણ હવે એક દિવસ બહાર થી ખાઈ આવીઈએ તો એ ચાલે હવે બીજું તો શું પંદર એક દિવસમાં એક દિવસ બાર બીજું તો હવે ચાલે
હમ હા એ તો જઈએે છેીએ પણ અતારે વાતાવરણ સારું નથી ને એટલે નહી જવાતું એમ બ અમુક ખવાાઈને ફોટો બીમાર પડીએ એટલે એના કરતા ઉ થાય કે ઘરે બનાવીને ખવડાવી લેવાની થોડીક મહેનત થાય આપણે પણ હવે ચાલે
હવ એ ભ વા બરાબર તમારી પણ હમણાં તો એમ બી વાયરો બી છે જ ને બધું આમ બીમારી બહુ ફેલા છે એટલે એ ઘરનું જેટલું ખાઈ ખોરાક એટલું સારું
એ જ નહીં ચોમાસાના લીધે તો બીમારી કેટલી ફેલાય છે એટલે પછી જઈ તઈ મચ્છર ને બધું હોય ને એટલે પછી એવું થાય ને કે ઘરનું ચુપ્પું ખાય તો સારું એમ
હરે કાલે જ આખા ઘરમાં પેલી દવા ના ખાઈ હતી એટલે હવે જોઈએ કેવી રીતનું થાય છે વધુ એટલે હમણાં તો હવે કાલે બી આવું થયું આજે બી આશે વાયફાઈ નું ઠીક બધું કામ કરાયું ને ફ્રીજ નું કરાયું એટલે હવે કાલે શું કરી ખબર નહી
જવાનું બી છે ને હવે
અમારે બી આરોું બગડી ગયું છે ને તો આરોવાળાનું સેટિંગ કરી આરો આ રો અમારે બગડી ગયું છે પ્યુરિફાયરવે જોઈએ આ રો આળાને બોલાવીએ. અને પછી આ રોનું કશું કરીએ.
અચ્છા એમ બરાબર હવે કાલે તો શનિવાર છે ને એટલે કાલે તો હવે અમે મંદિર જઈશું રાત્રે બી સવારે તો એકાદશી છે એટલે સરે મહાદેવજી ના મંદિર જઈશું રાત્રે હનુમાન મંદિર જઈશું
હમ હમ.
હ. હમ
હા બરાબર બરાબર હવે આમ તો નથી જતા પણ હવે અગિયારસ ના દિવસે જઈએ એવું થાય.
હા એજ સવારે એમ ભી પેલા તો ઉઠી જ જઈએ એટલે જય ચાલે બીજું તો શું હવે.
હમ
અને એમ બી હમાં તો કાલે બઉ વહેલું ઉઠવાનું થશે જવાનું છે એટલે.
હા એ તો બરોબર છે.
હ.
હમ. સમસ. હ તમારા ફોટા તો બહુ સરસ આવે છે મેં જોય તમારા ભાઈના લગનમાં તો વોટ્સઅપ પણ મૂક્યા ત ને એટલે બહુ જ મસ્ત ફોટા આવ્યા તમારા તો.
હા એ તો હવે
લગ્ન ભી બહુ સરસ કર્યું ધૂમધામથી.
હા એ હવે કોરોના પછી પહેલું લગ્ન હતું ને અમારા ઘરમાં એટલે બહુ સારું કર્યું હતું આ. અરે પબ્લિક જ એટલી બધી થઈ ગઈ હતી ને લગ્નમાં.
હમ.
હ.
હ નાના પર હું મસ્ત કર તું લગ્ન તો જોરદાર તમારા ફોટા તમારા ફેમિલી ના ફોટા કપરા તો બહુ મસ્ત આવ્યા છે.
તો અમે આયા હતા ને વેલા દિવસે સાંજે તો આયા હતા ને લગભગ તમે પ્રોગ્રામમાં.
હા તા ને તમારું પેલું ભેરાણું ના હોય એમાં અમે આવ્યા હતા ને.
અચ્છા હા તમે કાર્યક્રમમાં આવ્યા હતા સાંજે બરાબર. હા અમારે કાર્યક્રમ તા પતા બી બહુ આમ મોડું થઈ ગયું તું બારેક વાગી ગયા તો બધું બંધ કરતા કરતા. હા મેં ખુદ લેટ ઊંઘ્યા હતા બધા.
હમ હ.
પછી બીજા દિવસે સવારે જાનમાં જવાનું હતું. એટલે બધું કામયું હતું બધું ભેગું જ.
હમ. ના પણ બહુ સરસ લગ્ન થઈ ગયું હા છોકરી બી બહુ મસ્તા લાગતી સરસ લાગે છે તમારે બી તો બહુ સરસ લાગી રિસેપ્શનમાં ના બી ફોટા કેટલા સરસ આવ્યા છે. તમારા તો બઉુ મસ્ત ફોટા આવ્યા છે.
હ ચલો હું મુકુ હો.
હા હા બરાબર છે જય શ્રી કૃષ્ણ.